તમાને ફિટનેસ રિલેટેડ કોઈ શોખ ખરો?
હા ખરો ને.
એલે ફિટનેસ ના રિલેટેડ તમાને કેવો શોખ છે કસરત કરવાનો દોડવા જવાનો. કબડ્ડી રમવાનો કેવો શોખ છે.
કસરત કરવાનો અને બોડી ગેન માટે.
બોડી ગેન કરવી જેમ તો તમારું અત્યારે વેઇટ કેટલું હશે?
ફિફ્ટી નાઇન.
જેમ અને તમારે જીમમાં જવાનું ગમે છે?
હા ગમે છે ને.
. મને કોઈ શરીરમાં કોઈ પ્રોબ્લેમ નથી ને આપડણે જીમ ચાલુ કરતા પેલા એના ઉપર વધારે ધ્યાન આપે છે.
હ શરીર માં તો એવું કશું નહીિ પણ શરીર માં કશું ખાધું પીધેલું કશું. તુ નથી આમ.
. બવ અ તો એના માટે તમારો ડાયજેશન સિસ્ટમ થોડી નબળી ગણી શકાય. લે એને મજબૂત કરવા માટે આપળે ફળ છે જેમ કે સફરજન જેવું બધું ખાવું જોયે તમારે કે જે સરળતાથી પચી શકે અને પ્રોટીન વારો આહાર તમારે લેવો જોયે.
અ તમારે અમાર જીમમાં આવું છે?
હમ્મ હ એવું હશે તો આઈશું.
હં એમ તો પછી ક્યારથી તમારે જોઈન કરવુ સ?
હ આઈ થિંક કાલથી જોઈન કરી શકે આપળે.
મ તમારે સંતાન છે? બોલો બોલો
એમાં
ત્માર સંતાન છે?
તમાર સંતાન છે?
ભણ
મારે લગન વગર ચાર સંતાન છ.
મારે પણ એવું જ છે લગન નથી થયા પણ ત્રણ સંતાન છે તો તમારા સંતાનને જીમમાં મુૂકવા છે? કે તમે એકલા જ આવશો?
સંતાનને ઈ
સંતાન ને કંતાન માં વાળી ન મૂકી દેસો?
હં મારો દૂધ નથી બજેટ સર
હુ તો આપડે તમારે જીમ ચાલુ કરવું છે બરાબર તો તમારે સ તુ લેવું છે તમે શું લેવા માંગો છો પ્રોટીન થ્રે
સર. સવ પ્રોટીન ક્રેટીન
બઉ.
હં ભેંસ નુ દૂધ.
ઓકે એટલે તમારે ક્રેટિન લેવું છે?
હ.
ઓકે. એ તો પ્રેટીન ના ફાયદા શું અને ગેરફાયદા શું તમાને ડીટેલમાં ખબર છે?
હમ ક્રેટીન ના ફાયદા ડ્રેટીન ના ફાયદા એવું છે કે તમારે પાણી સાથે લઈ શકો છો. અને જો તમરો ડાયજેશન સ્વીસ
પણ એમ નહીં કોક ને એવું થાય કે જળ જોડે લેવું છે અથવા વોટર જોડે લેવું તો લઈ શકે?
હ તો લઈ શકે હવે કોઈ નુ ભી દૂધ ચાલે.
બનાવી દે છે મ હા એ તો આઈ થિંક મને ખ્યાલ હશે જ
અ હમ
બો બકરી ને બકરીને ને ભેંસ નું દૂધ ભેગું કરીન તમે પીજા જો પ્રેટીન જોળે.
અ માં ઉટળી નું પી પીધેલ.
ગધેડી નુ પીધુ? ગધેડીનું પીધું સ કો દિસ?
ગધેડી મ ખા એ મ દુદ દુધમાં એ બસ સર ખાંડ આવે બારીક ચોકલેટ સર
અ તમા બાજુમાં બચ્યું હતું એનું બીધાલું છે તમે કોઈ દિવસ
સર અત્યારે બચ્ચું ઉપડી ગયો છે સર
એવું છે તો બચું નો ભાઈ કોઈ ગચુ નામ ન કોઈ ખરો તમાર બાજુ
ના સાહે એમનો કાગો જ હચુ
ચાચો હતો ને પણ ચાચો ચાર કયો હતો
અરે ઝરક્યો ન હતો પણ એમાં એનો ડાયટ ડાયટ
એમ નહી ડાયપર ની અંદર વોટરપ્રુફ કરાવી દીધું હતું તો સાહેબ આ સમસ્યા ના હતા
સર સોલર મુકાય્યું તું પણ સર સોલાર લીધે સર એના પાછા ના વાર સર ભરી ગયા
તો પાછા એ વારને ફેવી કિક મારીને ચોટાડે કેમ એમ નઈ
સર ફેવી કોલ પતી ગયું
ઓ તમે પાછળથી પાદ મારીને પણ લગાવી શકો છો
સર પણ એ સર પાદમાં કસુ સર આપડે મોગરા ની જ પણ આવતી તું સર કેમ કે હર વખતે છે ને એ ચચુ પાચ મોગરો લાગડી ફરતો હતો ને સર તમ સર એવી રીતના સુગંધ દુર્ગંધ બધું મિક્સ આવે
સમજી ગયોને પણ આ સાથે મોગરાનું ઝાડ ઉઘાડે હતું ઇન શોર્ટ તમે એટલું કેવા માંગો તો શું એ ચાચું પર્યાવરણ પ્રેમી હતું
હા સર પર્યા પર્યાવરણ પ્રેમી હતો અને સર એવી રીતના સર
જ
ખા તો પાણી માંથી સર માછલીઓ વેચ તા તા
પાણીમાંથી માછલી વેચતો હતો પણ તમે કહો છો કે મોગરાનું જળ પાછળ જે ગ્રો કર્યું હતું એ ઝાડની પાછળ કેટલી મહેનત હશે તમને ખબર છે
હા સર એમાં અને એમાં સર પાચાનું ગોદામાં બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ કરી સર એને અને જો સર હવા તો આવતી જતી હતી અને છોડો તો તો સર હવા એટલે હવા માલી
સાહેબ એ પણ સાહેબ તમારે સીધી વસ્તુ છે ને એ છોડતો હતો એટલે રૂમ ફ્રેશનર બનતું હતું એ સીધું જયુ ને એસી ચાલુ કરી ને કોઈકને રૂમ ફ્રેશનર જોયો તો ચાચુ નો કોન્ટેક્ટ કરે ચાચુ છોડ્યા રે ચાર પાંચ એટલે જતો રે સમજ્યા
પણ સર ઝાડ ઉગાડવા માટે સર હવા પાણી ઓક્સિજન બધું મતલબ હવા
તે ખુલ્લી રાખતો હશે એ તમારો પ્રશ્ન નથી સાહેબ
ના સાહેબ પાણી માટે રૂમ બંધ કરીને સાહેબ ગુદામાં પરડસે એવો કરતો હતો
ગુદામાં પરસે તો પરસેવાથી આ ઝાડ ઉ ગયુ હતું એવું કેવા માંગો તો
હા સર એવું હતું
જ
એવું હતું
હા એવું હતું એમ તો હ ભાઈ હ સાહેબ એવું છે કે અમારા બાજુ એક છોકરો રહે છે એને કાલે છે ને લસણ મળ્યું કસેક થી હા હા હા લસ ન લસણ માલ્યું તો અમે ઘરે નતા મારા છોકરા એ લસણ ની કડીને છે ને એમની કુઝામાં નાખવાનો પ્રયાસ કરેલો હવે હવે થયું એવું કે ગુદા થોડી થઈ પોળી અને લસણ ગયું અંદર
હા
તો બાબા થી ના ગયું ને તો બાબા ને એવું થયું કે લસણ જરીક લાવ ને તેલ વાળું કરીને જવા દઉ તો હા હા તો પછી મારા બાબાને એ લસણ ગયું પણ ખરું પણ પછી જેટલી જેટલી વાર પણ એને પાછાથી ફાયરિંગ કર્યું છે ને સાહેબ એ ફાયરિંગમાં ગાર્લિક ફ્લેવર આવતો હતો ના સાહેબ ગાર્લિક ફ્લેવર હા એ મન હોય, એ મટાડું હોય સાહેબ તો કઈ રસ્તો ખરો ને બધા એને એવુ ચીડવા છે. કે લસણ મારી ઘાઈ તો બધા સાહેબ એને આવવું કે છે. એનો રસ્તો કઈ ખરો સાહેબ મારા
હા, સર લીંબુ પાણી સર ગાણે લગાડી દો
એમ નહી, સાહેબ પેલો બચવ હતો એનો મોઘરા વાળી વાંસ એના બે ના કુલા એક જોડે ચોટાડી દઈએ અને પેલાની વાત આમાં ટ્રાન્સફર કરે તો લસણ ની વાસ ઉપર મોગરા ની વાસ ના ચડી જાય સાહેબ
હા, સર એવું કરી શકે હા એવું કરી શકાય
તો આ પ્રોસેસ ક્યારે થશે સાહેબ તો હું ક્યારે આવું બોલો
અત્યારે જ કરી દઈએ
અત્યારે જ કરી દે તો પણ બંનેની ચોટાડવા માટે કંઈક પદાર્થો જોઈશે ને સાહેબ ફેવિકિક કે ફેવિક સિમેન્ટ એટલે આ જીવન તમે બંનેને ચોટાળ મેલ ટ્રાન્સફર કરવા માંગો છ.
હશે અને નવ પ્રજાતિ બી મળી જશે કૂતરા કૂતરા જોઈન
ઓકે હા હા મા અચ્છા તમે કુતરાવાડી સુધી પહોંચી ગયા છો પેલો રોડ પર તમે જોશે સાાયદ તમારા ઘરે ઘર કૂતરા પણ વધારે છે. હા હ બહુ બલો
હેલો
હલો હલો હા સર પ્લીઝ તમે અમારો મજાક ના બનાવશો સર હાલલો
સર અમે મજાક નથી બનાવી રહ્યા સર અમારી કંપની માંથી નામ છે. મજાકયા કંપની
તો અમારી કંપની નું નામ છે બચું મોગ્રો
અચ્છા
હા એ એ મોગ્રો ફેલાવનારા જે ભાઈ હતા એ અત્યારે અમારે સર્વિસ ચાર્જ ત્રણસો રૂપિયા છે. તમારા ઘરમાં જો કોઈ પણ જગ્યાએ ગંધ આવતી હોય, તો અમારો બચું મોગરો ત્યાં આવીને એનો સુગંધિત પદાર્થ છોડી શકે છે તો સર તમે ઓર્ડર કરવા માંગો છો.
ના સર અમારે ઘરે સર પહેલે થી જ પોટેટો છે.
પોટેટો છે, એમ તો પોટેટો ખાઈને છોડો છો તમે તમે જાતે આ સંસ્થા ચલાવો છો કે બચો ન ભાઈ ચચું કે એવું કોઈ આવે છે, તમારે ત્યાં
ના સર બચ્ચુ ન કઈ જન્મ વથી જુડવા પણ હતો એ એમાં ઘરમાં જે રાખ્યો છે. એ દોરી બંધીને જ રાખ્યો છે. તે એની ટાઈમે પંદર પંદર મિનિટે એનું એની મતલબ થોડું થોડું ફ્લેસ કરે છે.
અભ્યાસ કરે છે અચ્છા એટલે થોડી વાર પેલોું ટાઈમર જેવું હશે એમની પાંચ વાળ તો શું તો હું તમને પૂછી શકું કે એમની જે પાછળ પેલી જે બે તગારીઓ છે, તે ડિજિટલ છે. સાહેબ
હા સર ક્લોપ લગાવેલી છે. સર હમ છ આંખ સેલેટ નવા જશે તો તને ઓનલાઈન કરી શકો
તો સાહેબ મને કરાવો ઓકે સાહેબ સ્યોર અને સાહેબ આપડી જે કંપની નો છે ને ટાઈમ છે દસ મિનિટ નો વાત કરવાનો હવે એ કંપની ન જે પોલિસી હતી એ મુજબ નજીક છે. આપડો સમય તો થોડીક જ વખતમાં આપડે નાનકડો એક બ્રેક લઈ ને ફરીથી આ ચર્ચા ઉપર ફરી ઉતરે. તેવી તમારા બચું અને ચચુંને શુભેચ્છાઓ મળતી
હા, સર શુભેચ્છા માટે અમે એક્સેપ્ટ કયૉ છીએ. અને જે કાર્યકર્તાઓ છે. એને આપો પ્રોગ્રામ સારવાર લાગ્યો હશે. તેની વિનંતી માટે હા, વિનંતી છે અને લાગ્યું ન હોય તો બી સરળ લગાડજો.
હા. અને કોઈ પણ સમસ્યા હોય તો અમાને કો
કોન્ટેક્ટ ના કરશો.
ના કરશો કેમ કે અમારો ડાયરેક્ટ આપી જ દેએ છે અમે નંબર.
ઓકે. એને મારો વિનંતી બચ્ચી ઉપ ચચ
ઓકે. સાહેબ મળીએ આપણે થોડીક જ વારમાં લવયુ.